હેલો કેમ છો?
હલો.
હલો હ
કેમ છો?
બસ મજામાં. હલો.
કેમ યાદ કર્યા આજે?
બસ આત તો અમે. બેસીને વાતો કરતા હતા તો. આ સંસ્કૃતિની બધી વાતો નીકળી તો મે કીધું કે ચલો તમારી જોડે વાત કરીએ કે ભારતીય સંસ સ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિ વિશે.
હા એ તો સાચી વાત છે. આમાં કેવું કે અલગ અલગ માં કેવી અલગ અલગ સંસ્કૃતિઓ જોવા મળતી હોય છે.
હા અને ઘણી બધી વસ્તુમાં ફેરફાર જોવા મળે છે જેમ કે પહેરવેશ. ભોજનમાં. હવે ભારતીય સંસ્કૃતિમાં તો પહેરવેશમાં કેવું કે સાડી સલવાર. કમીઝ ને એવું બધું પહેરણ હોય. છે અને પશ્ચિમી સંસ્કૃતિમાં જીન્સ પી શર્ટ ને. એવું બધું વધારે મહત્ત્વમાં ફહેરવામાં આવે છે.
હા એ તો સાચી વાત છે અને સંસ્કૃત. તી એ કોઈ પણ દેશની ઓળખ છે તે માત્રમ વેશભૂષા કે. ખાણી પીણીમાં જ નહીં પરંતુ જીવન જીવવાની રીત છે મૂલ્યો છે. છે પરંપરાઓ છે અને વિચારસરણીમાં પણ જોવા મળતી હોય છે.
હા અને સંસ્કૃતિ એટલે કે સમાજના લોકોની જીવનશૈલી. પરંપરા રિવાજ ભાષા અને વેશભૂષા ખોરાક એ બધામાં. નો સમૂહ છે એક. અને દરેક દેશ. ની પોતાની એક સંસ્કૃતિ હોય છે. પરંતુ. ભાર ભારતીય સંસ્કૃતિ જે છે એ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃ. કૃતિઓમાંની એક છે જ્યારે પશ્ચિમ સંસ્કૃતિ. તે જે છે એ આધુનિકતા વિજ્ઞાન અને. વ્યક્તિગત સ્વાતંત્ર્ય માટે જાણીતી છે.
હા એ તો સાચી વાત છે અને. ભારતીય સંસ્કૃતિ તો અમ હજારો વર્ષીથી અહીં સત્ય અહિંસા કરુણા સહિષ્ણુતા.
પરિવાર પ્રત્યેનો પ્રેમ છે અને આપડે કહીએ છીએ કે વસુધેવ કુટુંબ. જેવી ભાવનાઓને આમ મહત્વ આપવામાં આવે છે.
હા અને ભારતમાં તો એકતામાં અનેકતા જોવા મળે છે.
હા એ તો સાચી વાત છે.
ભારતીય સંસ્કૃતિમાં કેવું કે હજારો વર્ષથી વિકસિત થયેલી છે. જેમાં વેદો ઉપનિષદો અને મહાભારત રામાયણ ભગવદ્ ગીતા જેવા ગ્રંથ. તો તેનો ગૌરવ છે.
હા એ તો સાચી વાત છે.
અને ભારતીય સંસ્કૃતિમાં ધર્મ યોગ ધ્યાન અને. આત્મજ્ઞાનનો વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે.
હા એ તો સાચી વાત છે અને આપડે એમ કહીએ ને કે ભારતીય સંસ્. પ્રકૃતિનું સૌથી મોટું સૌંદર્ય તેની વિવિધતામાં છે. કેવું કે અલગ અલગ ભાષાઓ છે વેશભૂષાઓ છે. ખાણી પીણી છે અને પરંપરાઓ. હોવા છતાં પણ આમ સમગ્ર દેશ એકતાના સૂત્રમાં આમ બંધાયેલો છે.
સાચી વાત છે અને ભર. માં તો સંયુક્ત પરિવારની પ્રથા છે અને તહેવારોનું. પણ ઘણું મહત્વ છે એમાં વડીલોને આદર કરવામાં આવે છે પરમ લોકો પરંપરાગત પોતાની વેશભૂષાઓ પહેરે છે અને મોટાભાગના લોકો શાકાહારી અને આયુર્વેદમાં વિશ્વાસ રાખે છે.
હા એ તો સાચી વાત છે.
ભારતીય સંસ્કૃતિમાં તો મજબૂત પારિવારિક સંબંધો હોય છે આર્થિક મૂલ્યોનો વિકાસ હોય છે. આધ્યાત્મિક શાંતિ હોય છે અને પરસ્પર સહકાર અને પ્રેમ અને સંસ્કૃતિક ભાષાનું જતન કરવામાં આવે છે.
હા એ તો સાચી વાત છે આપડે આમ પશ્ચિમી સંસ્કૃતિને આમ જોવા જઈએ તો એ વિશ્વને આમ વિજ્ઞાન ટેકનોલોજી આધુનિક શિક્ષણ સમય પાલન વ્યક્તિગત સ્વતંત્રતા અને વ્યવસાયિક જેવા અનેક સકારાત્મક વિચારો આપ્યા છે
છે અને ભારતીય સંસ્કૃતિની પણ અમુક એવી મર્યાદાઓ છે જેમ કે હજુ પણ કેટલી બધી જૂની રૂઢિઓ અને અંધંધશ્રદ્ધાઓ જોવા મળે છે અને કેટલાક વિસ્તારોમાં જાતિભેદ અને લિંગભેદ જેવી સમસ્યાઓ પણ આજે જોવા મળે છે અને પરિવર્તન સ્વીકારવામાં ક્યારેક ગતિ આપણા ભારતીય સંસ્કૃતિમાં ધીમી જોવા મળે છે
હા એ તો સાચી વાત છે પશ્ચિમી સંસ્કૃતિ આપણને આમ સમય ન મહત્વ નિયમોનું પાલન અને જાતે નિર્ણય લેવાની જે ક્ષમતા છે અને દરેક વ્યક્તિના જે અધિકારો છે એનું પણ આમ સન્માન કરવાનું શીખવે છે
અને પશ્ચિમી સંસ્કૃતિને મને એક વસ્તુ ખૂબ જ સારી લાગે છે કે તેઓ પોતાના બાળકોને ખૂબ જ નાની ઉંમર થી અઢાર વર્ષની ઉંમરથી જ સ્વાવલંબન થવાની અ શીખ આપતા હોય છે મોટાભાગના પશ્ચિમી સંસ્કૃતિમાં બધા જ બાળકો પો સ્વાવલંબી હોય છે અઢાર વર્ષની ઉંમર પછી એ લોકો ઘણા સમય માટે પોતાના મા બાપ ઉપર આત્મનિર્ભર રહેતા નથી પોતાના પગ પર ભા હોય છે
હા એ તો સાચી વાત કીધી તમે
હા અને મોટે ભાગે પશ્ચિમની સંસ્કૃતિ હા બોલો
અને આજના યુવાનો માટે પણ આમ સૌથી મોટો પડકાર એ છે કે તેઓ આધુનિક અને સંસ્કાર વચ્ચે સંતુલન જાળવે છે
સાચી વાત છે અને ભારતીય સંસ્કૃતિમાં તો મોટે ભાગે સંયુક્ત તો પરિવાર જોવા મળે છે પરંતુ પશ્ચિમી સંસ્કૃતિમાં ન્યુક્લિયર પરિવાર જોવા મળતો હોય છે
હા
હ
અને ટેકનોલોજી અપનાવવી તો જરૂરી છે પરંતુ સાથે સાથે પરિવાર છે વડીલો છે ભાષા છે પરંપરા છે અને મૂલ્યોને પણ આપણેે આમ ભ ભૂલવા ના જોઈએ પ્રગતિ હા પ્રગતિ ત્યારે જેમ અર્થપૂર્ણ બને છે જય્યારે તે માનવ તા અને સંસ્કાર સાથે જોડાયેલી હોય છે
તો તમને ખૂબ જ સાચી વાત કીધી અને પશ્ચિમી સંસ્ક સંકૃતિની અમુક એવી વાતો છે કે જે પારિવારિક સંબંધોને નબળા પાડી શકે છે અને ભૌતિક વાદ પર વધુ ભાર જોવા મળે છે અને આ વૃદ્ધો કેટલી વાર એકલતા માં વધારો થઈ શકે છે કે વૃદ્ધો એકલા જ રહેતા હોય છે અને તણાવને સ્પર્ધા પણ વધુ હોઈ શકે છે
હા એ તો સાચી વાત છે એટલે મારે તો આમ ભાર ય સંસ્કૃતિ માં પેલા એવું જોવા નતું મળતું ત્યાં વડીલો ને એટલે સન્માન પણ આપવામાં આવતું હતું અને એમને પોતાની સાથે જ રાખ આપવામાં આવતા હતા ત્યારે એ વૃદ્ધ થાય ત્યારે
આજે પણ ઘણા એવા પરિવારો છે કે જેમાં આપણે જોઈએ છે કે વડીલો પરિવારને બધા જોડે જ રહેતા હોય છે
હા એ તો સાચી વાત છે
હ
અને મારા મત પ્રમાણે તો ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિને એકબીજાના વિરોધી તરીકે જોવાની જરૂર જ નથી ભારતીય સંસ્કૃતિ માં આપડે જોઈએ તો સંસ્કાર કરુણા અને પરિવાર ના મૂલ્યો અપનાવા જોઈએ જયારે પશ્ચિમી સંસ્કૃતિ માંથી આપડે જે સમય નું પાલન છે વૈજ્ઞાનિક અભિગમ છે નવીનતા છે અને શિસ્ત શીખવી જોઈએ.
સાચી વાત છે એ તો તમારી. અને આજના સમયમાં બંને સંસ્કૃતિઓમાં સારી બાબતો અપનાવવી જરૂરી છે જેમ કે ભારતીય સંસ્કૃતિમાંથી સંસ્કાર પરિવારનો પ્રેમ સહિષ્ણુતા અને આધ્યાત્મિકતા અપનાવવી જોઈએ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાંથી સમયનું પાલન કઈ રીતે કરવું. વૈજ્ઞાનિક અભિગમો સ્વચ્છતા મહિલા સમાનતા અને ટેકનોલોજીનો સ સકારાત્મક ઉપયોગ શીખવો જોઈએ.
હા એ તો સાચી વાત છે અને આપડે પણ આમ જવાબ જવાબદારી છે કે આપણે પોતાની જે સંસ્કૃતિ છે એના પર ગર્વ કરીએ. પરંતુ જે નવા વિચારો છે એના માટે પણ આપણે ખુલ્લું મન પણ રાખવું જોઈએ કારણ કે જે પોતાની ઓળખ જાળવીને નવી બાબતો સ્વીકારે છે ત આમ લાંબા ગાળે વિકાસ કરતો હોય છે.
સાચી વાત છે અને ભારતીય અને પશ્ચિમી બંને સંસ્કૃતિઓની પોતપોતાની આગવી વિશેષતાઓ તો છે જ કોઈપણ સંસ્કૃતિ સંપૂર્ણ રીતે સારી કે ખરાબ નથી હોતી. અને સાચો વિકાસ તો ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે પોતાની ભર ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરાનું જતન કરી અને સાથે સાથે પશ્ચિમી સંસ્કૃતિની પણ સારી બાબતોને પણ સમજદારીપૂર્વક અપનાવીએ. આ જ રીતે આપણે એક જવાબદાર સંસ્કારી અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરી શકીએ.
હા એ તો સાચી વાત છે તો એટલું જ કે સાચી પ્રગતિ કોઈ એક સંસ્કૃતિ ને અપનાવવામાં નથી પરંતુ જે બંનેની શ્રેષ્ઠ બાબતો છે એને પોતાના જીવનમાં ઉતારવાની છે. આધુનિક બ સારું છે પણ પોતાના જે મૂળ અને સંસ્કારો છે. એને ભૂલવા યોગ્ય નથી.
સાચી વાત છે એ તો તમારી.
હા.
પોતાનું જે હા બોલો
અને ભારતીય સંસ્કારને પશ્ચિમી વિચારસરણી નો સંતુલિત સમન્વય આજ ઉ ઉજ્જવળ ભવિષ્ય નો માર્ગ છે.
હા તો તો મેં ખૂબ જ છાદી વાત કેધી
હા. એટલે બંને સંસ્કૃતિની પોતાની આમ તમે કીધું એમ જ આગ બી ઓળખ છે તો બંને માંથી જો સારું સારું પોતાના જીવનમાં ઉતારવામાં આવે, તો એ સારો સમાજ બનાવી શકે છે.
હા, અને દેશમાં પણ શાંતિ અને સહકાર બનેલો રહે.
હા, વાંધો નહીં સારું, સારું ચલો.
હા હા, સારું ચલો હા હા આવજો.